હેલો હાા મારો અવાજ આવી રહ્યો છે.
હસ આવી રહ્યો છે
ઓકે ઓકે શું કરી રહ્યા છો તમે અત્યારે
કંઈ બસ સમણા જ ખાવા બનાવીને બેઠી,
ઓકે જમવાનું બનાવ્યું શું બનાવ્યું છે.
જમવામાં આજે તો દાલ ફ્રાય છે જીરા રાઇસ છે પરોઠા છે. છે અને કોવીિઝ બટાકાનું શાક છે.
મ હોટલમાં જઈએ ત્યારે જ ખવાનું મળે છે આવું તો
હા આવી જાાવ તો ઘરે
હા તમારું ઘર ક્યાં આવ્યું હું મને ખબર નથી
બસ નડિયાદમાં જ છે બોલો બોલો હમ
ઓકે સરસ સર કઈ જગ્યાએ નડ્યાતમાં
બોલો બીજું કહો
અ બીજું તો શું ભાઈ તમે હોટલમાં જમવા જઓ છો બાર કે ઘરે જ બનાવો છો ખાવાનું મોસલી
અ બહુ રેર અમે હોટેલમાં જએ બાકી અમે ઘરનું
ઓકે સરસ સરસ નાના સારું છે સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવું જોઈએ. કાયમ બારનુ ખાઇએ તો એ શ્વાસ પર ખરાબ અસર કરાય હા જી શું મળી રહ્યા છો તમે અત્યારે
હા હું તો ભણી રહી છુ હાલ તો હાઉસવાઈફ છું
ઓકે શું ભણ્યા છો તમે
મેં બી કોમ કર્યું છે.
ઓકે બી કોમ કર્યું છે પછી તમે આગળ અ જોબ કરવાનો કોઈ વિચાર કર્યો છે.
ના બી કોમ કરીને પછી મેં જોબ જ ચાલુ કરી દીધી હતી ત્યારે હું સ્કૂલમાં સ્કૂલમાં જોબ કરતી હતી શાળામાં ના ના ટીચર ટીચર નથી શાળામાં આપણે જે કાર્યક કાર્યકર જે વહીવટી વિભાગ હોય ને તેમાં હતી
બનપ
મેનેજમેન્ટમાં હતી ત્યાં પછી એમાંથી પછી હું અમદાવાદ જતી રહીતી ત્યાં મેં એમઆર ની જોબ કરી એમઆરમાં ત્યાં બે મહિના કરી પણ પછી મારે અહીંયા આપણે અહી નળિ નળિયાદમાં આપણે જે કેમ્પ આવ્યો હતો ને આંખની ઓફિ આંખની સારવારનો
હા.
તેમાં મારે ચશ્માના નંબર હતા એટલે મારે આવાનું હતું અને રજામાં મલે એવુન તો એટલે પછી અમદાવાદથી પાછી આવી ગઈ હતી એ ઓપરેશન માટે પછી ફરી અ મેં ફરી હું બેંકમાં લાગી પછી સ્કૂલમાં શાળામાં લાગી
ઓકે
અને સિવિલમાં જોબ કરતી હતી પછી
સિવિલ હોસ્પિટલ
હા પછી ફરી પાછા અમે મેરેજ પછી અમે લોકો અમદાવાદ ગયા અમદાવાદમાં પછી હું અમદાવાદમાં મેં જોબ કરી પણ પછી પ્રેગ્નેન્સી ને બધું રહ્યું એટલે પછી અમે ફરી પાછા ઘરે હોમટાઉનમાં જવા સેટલ થઈ ગયા પાછા એટલે હમ તમે શું કરો છો
અ મારે અત્યારે એક ટ્યુશન ક્લાસીસ ચાલે છે ટ્યુશન ક્લાસીસનું નામ વર્ધન એકેડમી છે. સાથે સાથે મારી બીજી એક કંપની ચાલે છે વર્ધન ગ્લોબલ કરીને જેમાં અમે એઆઇના પ્રોજેક્ટ લઈએ છી તો અત્યારે મારી પાસે પ્રોજેક ચાલુ છે એની પર અમે કામ કરી રહ્યા છીએ
બર હા બીજા એક પ્રોજેક્ટ વિશે મે સાંભળ્યું હતું કે ગુજરાતીમાં વાક્યા આવે આપણે બોલવાનું હોય
હા એ મિટિંગ મે જ કરી હતી તમે મિટિંગ જોઈન કરી
હા મેં મિટિંગ જોઈન કરી હતી પણ મારે પેલું નાનું બાળક છે ને એટલા માટે મારે મેં મારે વચ્ચેથી લેફ્ટ થઈ જવું પડ્યું હતું
એટલે એ પ્રોજેક્ટમાં એવું છે કે તમારે નાના નાના જે વાક્ય આવે ને એ વાક્ય રેકોર્ડ કરવાના રહેશે મા વોઈસ કરીને એક એક એપ્લિકેશન છે.
હા.
એ તમારે ઇન્સ્ટોલ કરીને એમાં આઈડી નાખવાની આઈડી હ હું તમને પ્રોવાઈડ કરીશ અ આઈડી મળી જાય પછી તમારે અ નાના નાના વાક્ય હોય ને જેમ કે હું ત્યાં જાઉં છું. અહિયાયા વરસાદ પડ્યો તો મેં બહાર જમવા ગયા ત એવા વાક્યો હશે નાના મોટા તો એ વાક્ય તમારે રેકોર્ડ કરવાના એમાં તમારે કોઈ બીજા ની જરૂર નહી પડે એ તમે એકલા જ કરી શકો છો
આઈડી ને ક્યાં સુધી મળી રહેશે મને
અ મેં વધારે નામ આપી દીધા છે અ જે લોકો કરવા ન હતાતા ને એ લોકોને નામ આપ્યા છે. બાકી જે બાકી રહેશે એમનું આડી પણ હું જલ્દી ક્રિએટ કરાવી દઈશ.
મારે બી કરવું હોય તો પછી મારે કેવી રીતના તમને કહેવાનું રહેશે?
કશું તમને જણાવીશ તમારું લાઈક બીજા લોકો થઈ જશે ને
હા આપણે જે એક્સ એલ સીટમાં જે નામ લખીને તમને મોક લાવેલા એ નામમાંથી તમે સિલેક્ટ કર્યા?
એ તો કેવું છે બીજી એપ્લિકેશન માટે છે જેની પર અત્યારે આપણે કામ કરી રહ્યા છીએ આ જે કામ પ્રોજેક્ટ છે એ બીજા બીજી કંપની માટેનો છે.
બરાબર મારે એમાં જોડાવું છે કેમકે એ વસ્તુ તો હું મારો છોક છોકરો સૂઈ ગયો હોય ને તો બી હું મારી મેરે શાંતિથી બેસીને કરી શકું. પણ આ જે વાત વાતો કરવાનું છે આપણે વ્યવસ્થિત રીતના કરવું પડે અને વચ્ચે પછી રડે કરે અને ઊંઘતો ઉઠી જાય એટલે એમાં મારે થોડી પ્રોબ્લેમ થાય. એટલા માટે હમ એટલે આમાં મારે બે ટાસ્ક બાકી તો મને મેસેજ આ કરતા હતા કે તમે ટાસ્ક પતાવો એટલે પછી મેં કીધું કે પહેલાં એને અતાર અમે એકલા રહીએ એટલા માટે પછી એને થોડુંક બીજાના ઘરે આપીને સેટ કરવું પડે મારે.
ના સાચી વાત છે. પણ સારું છે કે લાઈક આવી પરિસ્થિતિમાં તમે કામ આગળ વધી રહ્યા છો કે લાઈક કાબલિયત તારીફ છે. કારણ કે ઘણા લોકો તો એવા છે કે જે ફ્રી હોવા છતાં કામ નથી કરી રહ્યા.
ના મને કંટાળો આવે છે ઘરે કામ અ બેસી રહેેવાનો કેમકે હું વરસ દોઢ વરસથી તો બેસી જ રહી હતી અને અત્યારે નાનું છોક ક છે એટલે બાર કામ કરવા જવાય બી નહી કેમ કે અત્યારે હવેને આપણી જરૂર હોય. એલા માટે બાર કામ કરવા જવાય ને એટલે હું ઘરે જ બેસીને કામ કરવાનું
તમારી પાસે લેપટોપ છે?
હા લેપટોપ છે.
ઓકે આપણી પાસે બીજા પ્રોજેક્ટ ચાલતા રહેશે તો હું તમને જણાવીશ કે તમારા લાયક કઈ કામ હશે સુટેબલ
પ ડેટા એન્ટ્રી છે આપણે પછી હા ડેટા એન્ટ્રી છે પછી રાઈટ શું કહેવાય આપણેે અ બીજું બી કોમ્પ્યુટરનું કંઈ કામ હોય એ બધું બી મને ફાવે છે.
ચોક્કસ ચોક્કસ હું એવું હશેને તો જણાવીશ તમને
હા હા બોલો બીજું કહો.
બીજું તો શું હવે નડિયાદમાં તમને શું ગમ્યું?
હું એમ તો અહીં નડિયાદની જ છું.
ઓકે!
મારું મોસાડ ને બધું અમદાવાદ.
બરાબર છે તો અમદાવાદ માં સારી જગ્યા કઈ છે ફરવાલાયક? હું ક્યારે અમદાવાદ ગઉ નથી એટલે મને ખબર નથી.
ના અમદાવાદમાં બહુ બધું સારું છે સૈયદ સિદિ ની જાળી છે સાયન્સ સિટી છે કાં કર્યા છે અત્યારે તો નવા નવા ફોન વર્લ્ડની બધું બી થયું છે અને તમે જો ખાવાના શોખીન હોય તો માણેક ચોક છે અર્બન ચોક છે પછી ફૂડ ટ્રંક છે. અને તમારે જો, હા, તો તો પછી માણેક ચોક રાત ત્રે બેસ્ટ છે, અર્બન ચોક છે, એટલે અલગ અલગ અલગ સ્થળવાઈઝ અત્યારે બધે અલગ અલગ થઈ ગયું છે અને ખાસું અત્યારે વિકસિત થઈ ગયું છે. કહેવાય છે કે કોમનવેલ્થ ગેમનું બી અમદાવાદ શું કહેવાય પેલું પ્રેઝ પ્રેઝન્ટ કરવાનું છે. હા આયોજન ત્યાં થવાનું છે એટલે અને અતાર તો ત્યાં ઘર લેવું હોય તો બી ફ્લેટના ભાવ ખાસા હાઈ થઈ ગયા વધારે થઈ ગયા છે.
બરાબર
એટલે અમે લોકો હમદા જતાતા ત્યારે જોતાજ તા ઘર ત્યાં પણ જે એરિયામાં લેવુંતું એ એરિયામાં તો બહુ એટલે આપણે શું કહેવાય, બહુ જ વધારે પ્રાઇઝ હતા એના ભાવ.
લી બાર હશે
બહુ જ બજેટની બહાર હોય એટલે, બાકી અમદાવાદ રહેવા માટે બહુ જ સારું છે, તમે ઘરે ઘરે શું કહેવાય, મારું હું અમદાવાદમાં મારા મામાનું ઘર છે, મારા ભાભી ને બધા છે, એટલે હું જોઉં છું. અને બીજું હુઇ ડો વરસ દોઢ વરસ અમદાવાદ રહીને આઈ.
અ એકચુલી મારું કેવું છે કે હું લાઈક નાનપણથી જ ખેતરમાં રહું છું, તો અમદાવાદ જેવી સિટીમાં રહેવું લાઈક હુ પ્રિફરજ નથી કરતો, મારે એકદમ શાંતિ વાળી જગ્યા જોઈએ રહેવા માટે. કે જ્યાં ચારે બાજુ ઝાડ હોય, વાહનો નો અવાજ ના હોય.
માં તમને કોઈ નવરું ના મળે. કંઈકને કેક કેક ને કેક ચાલુ ને આખો દિવસ ઘોંઘાટ ચાલુ જ હોય.
થાય, એ મને એવા વાતાવરણ માં રહેવાનું થોડું અનુકૂળ નથી આવતું.
બરાબર, એ તો છે.
આ તમારા બાળક નું નામ શું છે?
જયશિવ
જયશી બેબી છે, જયશિવ ઓકે સરસ નામ છે. એનો અર્થ શું થાય?
અ શિવ ભગવાનની જયકાર
ઓકે, ના ના સરસ સરસ
એનું નામ પાડવાવામાં મે અમે છ દિવસ લગાવેલા કેમ કે રાશિજ એવી આવી મકર રાશિ આઈ.
હા
મકર, હવે એમાંથી નામ તો બ બહુ બધા કોમન નીકળે. અ જય નામ કોમન છ છે, જયદીપ નામ કોમન છે, જન જન્મય નામ કોમન છે, બધ ધા નામ કોમન છે, મારે કંઈક એનું અલગ નામ પાડવું હતું. એટલે, અને એના નામ પાડ્યા પછી એનાજ નામના મને બહુ બધા નામ સાંભળવા મળ્યા. જેમ કીદ અનુમારું મે અ હા, જયશિવ નામ પાડ્યું, પછી મેં જીશિવ નામ સાંભળ્યું. ક્રિશિવ, ત્રીશિવ, નીશિવ, વિશિવ
ઓકે
બહુ બધા નામ એવા છે.
ઘરે શું કઈને બોલાવો છો એને?
ઘરે હું, ઘરે જય શિવ કહું જગન્નાથ કહુ, હનુમાનજી કહું કોક વાર દિકુ કહુ
તો બધા ભગવાન તમારા ઘરે પધારે છે લાગે.
હા બધાય, કેહેવાય છે ને મમ્મી શૌ કથા ને બધું તો સાંભળ્યુંને તેમાં મેં સાંભળ્યું તું કે નાના છો કરાઓ ભગવાનનું રૂપ હોય, તમે એમને ભગવાનના નામ, પેલું આપણે ચખ્ખું, બકું, નકું, કીધા કરતા તમે ભ નામ દઈન બોલાવ, કઈક સારું કેહેવાય ને ભગવાન એ નામ માય ને આપડા ઘેર હાથે આપડે ખાઈ જાય.
હું તો એવું માનું છું કે ભગવાન તો કણકણમાં વસેલા છે.
હા. પણ એમ એ કથા મેં સાંભળ્યું તું તમે જેટલું એને ભગવાન નું નામ લઈને બોલાવો તો ભગવાનને ભાવજૂને એકવાર તમારી જોડે આવી જાય.
સાચી વાત છે.
એટલે ત્યારથી હું એને એ રીતના જ બોલાવ છું. એટલે.
ના ના સરસ નામ છે, મારું નામ નીરવ છે એકચ્યુલી તમને કદાચ ખ્યાલ ના હોય તમ સાંભળી ના હોય.
હા, ના ના સાંભળ્યું છે મી ટીમમાં તમે જે બધું સમજાવતા હતા ને એ ઉપર મેં જો સા એ એમાં મેં સાંભળ્યું હતું તમે સમજાવતા હતા એ બધું.
બરાબર. ના ના સરસ સરસ, અ સારું છે લાઈક આવું નવા હોય લોકો સાથે વાત કરવાની, નવું કઈક જાણવાનું અ મારો શોખ રહ્યો છે. સાથે વાત કરવાનું કઈક નવું જાણવાનું.
હમ્મ, બરાબર બરાબર, સારું કહેવાય. સારું છે, મને એજ રીતના નવી નવી જગ્યાએ ફરવાનું ગમે, નવી નવી વસ્તુઓ જોવાની ગમે, એક્સપ્લોર કરવાનું ગમે, નવું નવું શીખ લખવાનું ગમે.
ના ના ડેફિનેટલી અને હોવું જોઈ માણસ માં.
હા, નવું નવું શીખવાનો બહુ શોખ છે. એટલે. ઇન કેસ હું જ્યાં જોબ કરતી હતી અમદાવાદમાં. અનોપ એન્જિનિયરિંગ્સમાં.
હમ્મ.
ત્યાં બી હું પરચેસ ડિપાર્ટમેન્ટમાં હતી.
બરાબર.
તો એમાંય પછી મેં વાત એચ આરને પૂછ્યું હતું કે તમને ભવિષ્ય ઇનકેસ તમને અહીંયા જ બીજા ડિપાર્ટ મેન્ટમાં ચાન્સ મળે તો તમે કયા ડિપાર્ટમેન્ટમાં જાઓ એમ. તો મેં કીધું કે મને એચ આર એચ આર એચ આર ડિપાર્ટમેન્ટ સૌથી વધારે ગમે. કેમ કે એ ચાર ડિપાર્ટમેન્ટમાં બધાને આપણે શું કહેવાય બધા જોડે ઇન્ટરેક્ટ કરવાનું વાત કરવાની એ લોકો ગેમ રમ ગેમ ડિસાઈડ કરવાની બધું આયોજન કરવાનું. ઇવેન્ટ મેનેજમેન્ટ કે ને, મને એ બહુ ગમે ઇવેન્ટ મેનેજ
હા આવું એક જ મિનિટ હું ને મેડમ મને પેલા ભાઈ બોલાવી રહ્યા છે તો હું તમને ફરીથી વાત કરીશ ઠીક છે.
ઓકે ઓકે હા હા થેન્ક યુ.